હલો હા દીપક ભાઈ તમારો ફોન કેમ અવાજ કેમ નહી આવતી? ક્યાં થતો?
હું ઘરે છું.
શું કર
કઈ નઈ બેસો સુ. શું? ઘરે આખી ફેમિલી છે અમારી મ્મા પાપા અંકલ આંટી બધું છે હા
કરી.
ના કઈ તકલીફ નહી બોલો
તો ધ પાની કેવા છે બરોબર
બસ સારો અમ પને દયા
હા.
બીજ બીજું હમભળાવો.
તમારી અવાજ હારી નહી આવતી
અરે બીજું
બીજું શું?
શું ચાલે છે?
કાઈ નઈ, ઘરે શું.
ક્યારે આવાના?
હન, દસ-દસ બાર દાડામ આવાનો.
દસ-બાર દાડા આટલા દિવસ?
હા, થોડો કામ માટે રોકાયેલો શું એટલે. થોડાક દિવસમાં આવાનો.
તમાર પેલા કાલે ભયરૂ ભયરૂ તું ને એટલ. લઈ ગયો માલ માંથી.
કાલે જ પેરિયુ બદલાવી આવ જા.
હા. એઉ. હા. શું કેતા તમને અવાજ નહી આવતી તમારી.
પેલા ભઈ જોડે તમારી વાત થઈ ગઈ હતી, કાલ વાળા ભઈ જોડે.
કોણ ભઈ યાદ નહી આવતા.
આપે દુકાને આવેશે તમારે.
હા, હા આપ્યા તા. આપ્યા તા. આપ્યા તા. મુ ભૂલી ગ્યો તો યાર.
પસી પેલા ભઈ ને ફોન નઈ આયો. ફોન કર્યો તો ઉપાડ્યો નઈ. ભઈનો ફોન આયો.
ના, મુ કઈ કામમાં બિઝી હતો એટલે.
એમ છે નઈ.
હા.
તો બીજું શાંતિને?
બીજું શાંતિ. તમાર શું મજામાં?
અબ, મજામાં જ છીએ.
એ.
બીજું, બોલો તમે? હલો.
હલો.
હલો.
આવાજ નઈ આવતી બરોબર?
હા, હવે આવે બરાબર.
બરોબર આવે?
બોલો, બોલો, બોલો. હવ, ખઈ લીધું. તમે ખાધું?
ના, ખાધું ખાધું.
ઓકે.
અન, બાકી શું ચાલે?
કાઈ ની બસ ઘરે બેઠો શુ, તબિયત ખરાબ શે મારી.
તબિયત ખરાબ સે એમ.
હલો. વરસાદ આવે, બેઠો સુ એટલે
મસાાલ આવે છે ત્યાં.
હા.
રોજ આવે કાઈ લજે ભાઈ.
ના આજે તે વરસાદ આજ તે એ વરસાદ.
તમે કઈ બાોજો ના.
તમે કઈ બાજુ ના? હલો. હલો.